જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ કેમ છો.
મજામાં છે તમે કેમ છો.
હું પણ મજામાંમાં છું આજે હું છે ને દૂધ અને દહીના ઉત્પાદનો અને એના વિશે વાત કરવા માંગુ છું કે દૂધ અને દહી એ આપડે ખોરાક નો કેટલો મહત્વનો ભાગ
દૂધ અને દહીં તો આપણા જો ખોરાકનો બહુ જ મહત્વનો ભાગ છે. એમાંથી આપણને પ્રોટીન મળે છે. અને એ તો આપણને મતલબ બધા એ પોતાના ડેલી રૂ કિટિનમાં દૂધ દહી છાસ એ બધાનો તો ઉપયોગ કરવો જ જોઈએ
બિલકુલ આપણે જોઈએ તો દૂ દધ અને દહી અને બીજા બધા પણ દૂધ અને દહી થી બનેલા બીજા દૂધ થી બનેલા બીજા બધા પણ પ્રોડક્ટ આપણા માટે બહુ જ સારા હોય છે. લ્શિયમ આપે છે દૂ કેટલી બધી બીજી પણ વસ્તુઓ બને છે કે જેનો આપડણે અ સ્વાદ માટે પણ બહુ જ ઉપયોગમાં લઈએ છે. અરે જોઈએ તો દર આપ જીવ માટે આપણને લાભ પૌષ્ટિકતા પણ આપે છે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પછી દહીથી આપચંત્ર બહુ સારું રે છે આપણને ઠંડક આપે છે. જે આપણે બધા આપણે ઘરમાં તો જોઈએ દૂધ દહીં ન કેટલો વપરાશ વધી જાય છે. છાશ લસ્સી અ અને દ દહીંથી બનેલા કોઈ પણ આપણે રાયતા વગેરે એવું બધું પણ બહુ જ ઉપયોગમાં લેતા હોઈએ છ. છેએ તો ઉનાળામાં આપણે દહી ઠંડકમાં તે અને આપણા શરીરમાં પૌષ્ટિકતા પૂ પાડવા માટે બહુ જ ઉપયોગ કરીએ છીએ.
બિલકુલ અને મારા ઘરમાં પણ છે ને મારા છોકરાઓને કેમ એ લોકોને દહીં તો દહીં છાસ બહુ જ ભાવે છે મારે તો એવું નહીં કે ઉનાળામાં જ મારે તો બધી જ સિઝનમાં એ લોકોને દહીં એટલું ભાવે છે ને કે મતલબ દહીં તો ખાય જ છે એ લોકો એમને એમ પણ ખાઈ જાય છે. એકલું દહીં પણ ખાઈ જાય છે કે પછી તમે રાયતું બનાવી આખો લસ્સી બનાવીને આપો કે છાસ આપો એ પણ એ લોકો પી જાય છે અને અત્યારે તમે જોશો ને કે આ જે આપણે તો ઘરે દહીં બનાવતા હોય છે કે કેટલું સરસ મતલબ ઘરે બનતું હોય છે. અત્યારે તો તમે જોશો ને કે પનીર છે આ બધું બી કેટલું ડુપ્લિકેટ બનવા લાગી ગયું છે અમારે ત્યાં તો એટલી બધી દે બંધ કરીએ ચેકિંગમાં એ લોકોના પનીરના બધા નમૂના લઈ ગયા હતા બધા ડુપ્લિકેટ નીળ ગળ તો બધી કેટલી બધી ડેરીઓ બંધ થઈ ગઈ છે અમારે ત્યાં તો
બહુ મિલાવટ ચાલી રહી છે હમણાં જોઈએ તો અહી આપડે દહીંના બેક્ટેરિયા હોય છે એ આપણા માટે બહુ જ સારા હોય છે અ જેમ કે લેક્ટોબેસિયમ અ નામનું જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા દૂધમાં રહેલી અ ખાંડ અને અ એસિડમાં એને ફેરવે છે અને એના કારણે અ દૂધ અને દહીંમાં પરિવર્તિત થાય છે અને એ આપડા પાચન શક્તિ વધારવા માટે પેટ ન સ્વાસ્થ્ય જાળવા માટે પછી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પછી શરીરને ઠંડક આપે અને આપણેે જે કબજયાતની જેમને સમસ્યા હોય એ પણ ઘટાડે છે તો એના માટે પણ દહી બહુ જ ઉપયોગમાં હ લેવામાં આવે છે
બિલકુલ સાચું કહ્યું તમે અને હું પણ ડેલી મારે તો દહી હોય જ છે અને હું તો છે ને ઘરનું જ દહીં જમાવું છું પણ અમારા ઘરે છે ને અમે બધા દહીં ઘરનું ખાઈએ છીએ પણ મારા જે હસબન્ડ છે ને એમને ઘરનું દહીં નથી ગમવું એમને આવી રીતે બહારના જે પેકેટ છે એ જ દહીં ગમે છે
બિલકુલ મને પણ એ જે બહાર વાળો એનો સ્વાદ થોડો અલગ હોય છે એ ખાટો નથી હોતો હ અમારા ઘરમાં પણ બધાને જે કળું દહીં આવે છે ને એ પણ ભાવે છે કોઈક વસ્તુ સાથે એમ પર્ટિક્યુલર ક એવ બનાવ્યું હોયને તો એના એ લોકોને બહારનું અને બાકી તો હું ઘરનું જ દહી બનાવું છું અ વધારે દૂધ લઈ ને અને ઘરે જ જમાવું છું
બિલકુલ તમે ગોલ્ડ થેલીનું જે ગોલ્ડ દૂધ આવે છે પેકેટ અમે તો હું પણ ભરવાડ મતલબ દૂધવાળા ભાઈ નથી આવતા હું પણ અમૂલનુંું પેકેટ જ વાપરું છું તો એ અમૂલ ગોલ્ડ ન દહીમે તમે જમાઓો ને તો એટલું સરસ દહીં જામ જામે ને તમારે કે આમ એકદમ આમ આઈસ્ક્રીમની જેમ ક્યુબની જેમ બહાર નીકળી જાય એટલું સરસ
હા હા નહી અમારે તો અહંયા તો શું નજીકમાં છે ગાયો ભેસો પણ રાખે છે લોકો તો એમના ત્યાંથી અમને ભેંસનું પણ અને ગાયનું પણ અલગ અલગ દૂધ મળી રહે છે તો હું બાળકોના પીવા માટે તો હા બાળકોના પીવા માટે તો હું ગાય ન દુધ અ મંગાવું છું અને દહી જમાવા માટે પછી કોઈક વખત આમ અ ખીર ને એવું બધું બનાવવું હોય તો અમારા દૂધવાળા ને કહીને પછી ભેંસ નું મંગાવું છું
સરસ છે તમારે ત્યાં આજુબાજુ જ આવી રીતે છે તો તમને એકદમ પ્યોર મતલબ દૂધ મળતું હશે કે તમારે ત્યાં બી પછી આવું ભેડસેેડ કરે છે પાણી નાખે છે
હા જો આપડણે કેટલું પણ આપડે કાળજી રાખીએ અને કેટલું પણ કહીએ પણ એ લોકો થોડી આદત તો હોય જ છે આપણે બે ચાર દિવસમાં એક વખત તો એમને ટોકવું પડે છે કે આજે દૂધ થોડું પાતળું છે તો એ સમજી જાય છે પછી બે દિવસ નથી નાખતા ત્રીજા દિવસ પછી બાજુ થોડું નાખે છે
હા મને છે ને આવી રીતે દૂધ મતલબ અમારે આવી રીતે ભરવાડમાં જે અંકલ દૂધ લઈને મને મેં એકવાર બે વાર લીધું પણ મને ઓછું ગમ્યું અને મને થોડો એમાં છે ને હાાઈજીનનો બી મને પ્રોબ્લેમ લાગે છે કે એ લોકો કેવી રીતે શું કરતા હ ને શું નહીં એટલે એમ પણ મારું મન નથી થતું એટલે હું છે ને પે પેકેટ જ વાપરું વારું છું અને એ લોકોનું દૂધ પાત્રું બી બહુ જ હોય છે
હા નહી અમારા અહંય છે ને એ તો એમના બાળકો છે મતલબ બધાને ત્યાં પહોચાવાઈ જાય છે અ કાઢે છે તો સારી રીતે અને બહુ જ રાખી છે સ્ટાર્ટિંગમાં પેલા લેવા જતા હતા એમના ત્યાં દૂધ તો અમે જોતા હતા કે એ મતલબ અ વાસણો સાફ રાખવા બધું સારી રીતે ધોવા એવું બધું તો બહુ સરસ રાખે છે એ લોકો.
હા તો તો સરસ છે પણ ઘણી જગ્યા હા
કોક જગ્યા એવી સમસ્યા પણ થઈ શકે છે, તમે જેમ કહો છો કે હા કોઈ આમ સાફ સફાઈ નથી રાખતા પણ એ તો આંટી છે એ બહુ સાફ સફાઈ વાળા છે.
હા સરસ ને અને તમે તમને તો સારું છે ને બાજુમાં છે એટલે તમે તમારા જેવું દૂધ જોઈએ એવું મળી જાય કે ગાયનું દૂધ છોકરાઓ માટે પચવામાં પણ હલકું હોય તો ગાયનું દૂધ સારું છોકરાઓને પીવા માટે અ થોડુંક ભેંસનું આપણે નાના છોકરાઓને નથી આપતા કેમ કે એમાં મારા ખ્યાલથી ફેટ પણ વઘા વધારે હોય છે, ભેંસના દૂધમાં અને અ છોકરાઓને જલ્દી પચે બી નહી ને જે નાના છોકરાઓ હોય એમને
અમારે તો ઘી પણ અમે એમના ત્યાંથી મંગાવીએ છીએ કોક કોક વખત કે એમના હોય પણ હોય છે ઘી તો અમે એમના ત્યાંથી જ લાવી લાવીએ છ છીએ તો અમારે તો ઘી, દૂધ, દહીં, એવું બધું અમે અ પેકેટનું ઓછું વાપરીએ છીએ આમ ત્યાંથી જ લઈ આવીએ છીએ
હ સારું કેવાય તમારે આ બાજુમાં જ આવી રીતે છે ને તમારી આંખની સામે તમે જોયું છે, તો સારું કહેવાય તમને કે કોઈપણ ભેડ સેડ વગરનું તમને એકદમ શુદ્ધ મળી રહી છે, ઘી તો હું પણ ઘરે જ બનાવું છું. બહારનું પણ લાવીએ છીએ પણ ઘરે જે ડેલી ખાવાનું હોય છે ને એ હું ઘરે જ બનાવું છું તો ઘરનું ઘી તો બહુ સારું લાગે છે.
મા બાળકો પણ એનું અમે ઘી કાઢી શકીએ પત્ની આવે છે
હા ગાયના દૂધ ની પતલી હોય છે, જયારે ભેંસ નુ તો સરસ જાડી નીકળે છે. ફેટ વાળું હોય ને એમનું દૂધ
હા
પણ અત્યારે તો તમે જોઓ ને કેટલા લોકો મતલબ અ આ અ આવું વીગન બન તા જાય છે ને કે અમુક લોકોને આવી દૂધની કોઈ જ વસ્તુ ખાવી જ નથી ગમતી. અને ઘણા લોકો છે, ને એમાં છે, ને આવું બી માને છે. કે જે ગાયનું જે દૂધ છે ને એના ઉપર હક્ક એના વાછરડાનો છે. કે મતલબ ઘણાના એવા થોટ પ્રોસેસ ભી હોય છે કે એ રીતે બી એ લોકો વિઘન થઈ જાય છે. આ જે દૂધ છે એની એ એનો પહેલો હક્તો એનું જે વાછરડું છે એનું છે‌. અને અત્યારે છે ને લોકો એટલા લોભી થઈ ગયા છે ને કે બિચારા જે ગાયનું વાછરડું હોય ને એ દૂધ પણ નથી પીવડાવતા અને મતલબ બધું કેવું મશીનો લગાડી લગાડીને ભી એનું દૂધ બધું મતલબ એવી રીતે એ લોકો ડેરી પર આપી દે છે. અને હવે હવે તો લોકો લોકો મતલબ કેવુએ એ કારોબાર બની ગયો છે કે નાની નાની જે ગાયો હોય બ વાછળી હોય એને આવી રીતે મતલબ હોર્મોન્સના ઇન્જેક્શન લગાડીને જલ્દી મોટા મોટા કરીને એ લોકો મતલબ આવી રીતે. વાછરડાઓ કરે છે પછી મતલબ મતલબ દૂધ એ લોકો જે કઈ પ્રજાતિની ગાય વધારે દૂધ આપે એ લોકોનું આવી રીતે એ લોકો અલગ અલગ બ્રિડનું એ કરીને ભી એમનું દૂધનું ઉત્પાદન વધારવા આવું બધું ભી કરી રહ્યા છે.
બિલકુલ હા એને એક કારોબાર બનાવી નાખ્યો છે એ તો તમે બિલકુલ સાચું કહ્યું. કે વિગન થવું પણ બહુ સારું છે. અને એના એના માટે પણ આપણે આપણા પા સારા આપણે કોકો મિલ્ક નો ઉપયોગ કરી શકીએ છિએ અ પણ આ એ થોડું આપણને કોસ્ટલી થોડું એ પડે છે, વધારે પડે છે. પણ હા વિઘન થવા વાળો વિચાર પણ બહુ સારો છે કે વાછડા છે એના માટે આપણને દૂધ આપે છે ગાય તો કે એમનો તો હક પહેલો હોવો જોઈએ પછી બીજા બધા માણસો ન હોવો જોઈએ પણ આ એક વ્યવસાય તરીકે જે ઉપયોગમાં, હા. હા એટલે વ્યવસાય તરીકે ઉપયોગમાં લેવા આવે છે એટલે લોકો વધારે પડતું એનું ઉપયોગ વ્યવસાયમાં કરવા લાગી એના વધારો કેવી રીતે થાય, એમાં કેવી રીતે વધારે દૂધ ઉત્પાદન થાય એના માટે એટલ અલગ અલગ ઇન્જેક્શન લગાવવા અને એ એ તકલીફ દાયક છે એમ કહીએ ગાય માટે તો
હા બિલકુલ અને ઘણા લોકો તો અત્યારે અમે શહેરોમાં એવું જોઈએ છે. કે ગાયને મતલબ મતલબ એ દૂધ આપવાનું બંધ કરી દેશે